હેલો, હેલો,
હેલો,
આવાજ આવાજ નથી આવતો,
અ આવે છે, આવે છે,
હેલો,
હા આવે છે, આવે છે,
હા કેમ છો, કેમ છો.
મજામાં તમે.
હા બસ મજામાં.
શું ચાલે છે, બહેન.
આઈ, અઈ હું તમારો આવાજ કટ થઇ રહ્યો છે,
કા કટે છે, આવાજ.
હા બસ આવે આવે છે,
હા.
આજે આપનું ઘરનું ભોજન અને ફાસ્ટફૂડ વિષય. બોલાવા માંગુ છો.
હા, હા.
હ
હાજે હા જરૂર આજે કાલે ફાસ્ટફૂડ ખૂબ.
હા,
લોકપ્રિય જ બનવું છે, ને
હા કેમ ઘરનું ભોજન હા. એહા ખાસ કરીને બા લોકો માટે યુવા માટે બહુજ સારું રહે છે, ઘરનું.
હા પરંતુ ઘરનું ભોજન આપણા સ્વાસ્થ્ય માટે બધું, સારું છે
હા પરંતુ. પરંતુ આપણે ઘરને ભોજન આપને સ્વાસ્થ્ય માટે બધું સારુંજ. તોય છે, હું
ઘરનું ભોજન તાજુ, સ્વચ્છ અને પૌષ્ટિક હોય છે.
હા પૌષ્ટિક ઘરનું ભોજન બહુ સારું હોય છે. હા તમે શાકભાજી, દાળ, રોટી. રોટલી, ભાત અને સલાડ હોય છે.
હા હા. ઘરનું ભોજન બનવામાં પ્રેમ અને કાળજી પણ હોય છે ને.
હા સારું. સાચું કહું માતા અને પોતાને પરિવારના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખની. ભોજન બનનવાય છે.
હા.
હમ બ
ફાસ્ટફૂડમાં બધું તેલ, મીઠું, ખાંડ, એવું હોય છે.
હા હા બહુ સારું. બહુ સારું કેમિકલમાં યુઝ થાય છે તની જોડે. તો આ આપણા સ્વાસ્થ્યમાં તે વધારે સારું નથી.
ડોક્ટરો પણ કહે છે ને સંતોલિત આહાર લો ઘરનું જમો
હમ્મ
એમાં સ્વાસ્થ્ય માટે તો ઘરનું જમવાનું હારું છે.
હમ ઘર નુ બનાવો ભોજન ખાસુ સ્વચ્છ સ્વચ્છ રહે છે અને પછી અ પછી સારું સામાન રહે છે, સ્વચ્છતામાં રહે છે. અ કમ તેલ, નમક, મીઠ્ઠું ખાંડ બધું કમ નાખે છે. હમ
ફાસ્ટ ફૂડ ના કારણે સ્થૂળતા અને બીમારીઓ પણ બહ થાય છે. આજકાલ તો યુવાનમાં પોતે તને મળે છે.
એટલી બધી બીમારી આવે છે ફાસ્ટફૂડ માટે વજન ધારે ઔર હમ્મ બહુ સારે
તો બધું પ્રોબ્લેમ દેખાનો હોય
હમ્મ
વેટ તો તેનાથી તો બધું સારું વધી જાય ફાસ્ટફૂડ ખાવાથી નાસર થાયને કેમ છે કે આપ બહાર ના જતા ઘેરમાં જ બેસે છે. એટ ત આપ વજનમાં બીમારીઓમાં ડાયબિટીસ એવું બધું બીમારી આપને જોવા મળે છે આજકાલ
હા
હા હવે તો જો ને નાના નાના બાળકો હું એક્ટિવિટીઝ નથી કરતા ફાસ્ટફુડ ખાઈને વજન વધી જાય
હા
સ્થૂલતા બહુ બધી બીમારી આવુ થાય તેમને
હા ફાસ્ટફૂડ ખાવા જ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ તેનું વ વધારે સેવન આપણા શરીર માટે હાનિકારક હોય છે.
બાળકો ને કેમ છે રોજ ના ફાસ્ટફૂડ દેવું જોઈએ એને ફાસ્ટફૂડ આપવાને એ બદલે ઘરનું ભોજન આપવું જોઈએ. ઘેર નું. ભોજન આપ આપના રીતે ઓછું બનાવે ને
ઓ ઘર મતલબ આ ઘરનું સંતુલિત આહાર આપને શ્વાસ માટે વધારું સારું છે.
હા વધારે સારું છે આપમે નાસ્તા જ જોઓ પણ નાસ્ત તમામામન ખાનવી કમલ
હમ ઢોકલા ઢોકલા પણ હર પછી વ ભાકરી દેવના ભાકરી હ હ મઠિયા આ આમ કા સા શકભાજી જો દાલે છે ડુંગળીર બટાટાનું શાક આ બધું સારું લાગે છે કડી હમ્મ
આરોગ્ય પ્રદય હોય છે ત્યાં આપને ઘરનું જમવાનું બાર કેયો છે મહદાનો રે છે આપણ કચોરી ક તમે મ બધું પેમે નાસ્તો કરો ભનો હ બાકીમાં પણ ઓયલી કો
હા આજે કાલે તો વધારે આજે કાલે તો વધારે બડી ગઈ છે બહારનું હા જમવાનો આ શુક્રવારના શનિવારના રવિવારના
સમમીચયન
હા શુક્રવાર રવિવાર શનિવાર માં તો કોઈ ઘરમાં રસોઈ બનાવી નથી. બધાનું બહાર જવાનું છે હોટેલમાં ખાવાનું
તમે શું બનાવવાનું પસંદ કરે છે ઘરે
હ ઘરે મને તો ભાખરીબહુ બહુ ભાવે- બહ ભાવે મને ભાખરી હા બા ભાખરી ચાય ભાખરી મને બહ ભાવે થે પલા બી ભાવે ઠેપલા ના કસ્તુર મૈથી ના ઠેપલા
કે આપ ફસ કો ખાઈ શકાય પરંતુ દરરોજ ખાવુ યોગ્ય નથી ને એટલે ઘરમાં પણ આપને શીખવું જોઈએ. છોકરાઓ માટે એવું નવી હા છોકરાઓ માટે છોકરા તો બહાર જ ખાવાના જ હોય છે. એટલે રોજ મમ્મી ના નહી જોઈ મમ્મી નવી વધારે બહારનું સર નથી એ એટલે ઘરમાં જમવાનું કેમ છે નાસ્તો કવો નવી નવીન રેસીપી તો એ શીખવું જોઈએ આપ.
હા આ સારું સારું વાત છે એ આપને છે.
હમ
ઘરમે બનાવ ખાય તો કશે પછી પ અમે ખબર પડે છે કે આમ નું નાખું છુંનું નાખું છું. અ મતલબ કેમિકલ ના ડલેે છે આમ બડી મા એ હોય
યોજ ર છે તે
હમ હ
જે એવું કેવું છે કે સ્વસ્થ માટે ઘરનું ભોજન સારું છે.
હમ
હ હ અચ્છા ઘરના બની અ આ ફાસ્ટ ફૂડ બી વધારે ઘરમાં બને બી સારું નથી
નાનહી ઘરમાં તો આપ એવું જ ના જોખમકલા બનાવી શકે કેબાકી આપને ભાકરી આવે રોટલી નું પણ મિત્રું જીરું ના
એવું નાખીને બનાવી શકે છે પરાઠા વધારું તે વધારુ તેલ ના ડાલ લાગે કે વધાર ઘી ના લાગે તો હમ
સ્વસ્તા માટે
સારા આપલા શરીર માટે તો પૈસા કમાવાે
પૈસાલા ચરવું આના ક્યુ બહાર ક કેમિકલ વાલ અ ખાવાનું લલે ખબર નહ પડતી મને
સર કલર કેટલ જ જોય શ એના માટે અમે હતયા થી કેક લાયા તા ત્રીફલો મે હામે. કેક કાટયો તે કલર જ ના નિકળ્યો હાથમાં થી.
હા.
એટલો સ્ટ્રોંગ કલર તો જો આ બાળકોમાં પેટમાં શું થશે તેમાં
હા કે પેટ પેટમાં વો. અ ઇન્ટરસ્ટેન્ડમાં ચીપકી જાય છે, ઔર ફિર પછી અ આજ આજકાલનું બચ્ચાનું અ પેટના આકાર દેખાય છે. આ એટલું બડું પેટ એટલું બડું પેટ સામને છે.
બાકી તો તેની બોડી બારીક રે છે પતલાય છે પણ પેટ જ તેનું મોટું થાય છે.
તના ત કેમ આ સારા કેમિકલ વાલા ખા ખાવાનું મલે. તે ભોજન.
હા ભોજન કરવા માટે બહાર તો આજ. દિવસમાં કો આઠવાડમાં એક તો હું જાસ્તો કરી. દઉ જને જો છોકરાને
ના મહિનામાં એ એકખાદ વાર સારું છે. મહિના માં એકાદ વાર બે બાર અ એમરજન્સી માં એકાથ બાર ચાલો સમજાઈ જાય. પર પર હર દો. હર અગલે દિન હર અગલે દિન થ હ સાહેબ.
નહી હ નહી સારું છે તમે શું તમે શું શું બનાવે છે નાસ્તામાં
નાસ્માં હમ.
બરાબર તો બેન તમે બી સ્વાસ્થ્ય માટે સારું ભોજન કરાય અમે ભી કરાય હા.
હા ચાલશે સારું લાગે તમારા તે બ હા. થેન્ક યુ.